હલો.
હલો.
આવે છે અવાજ મારો?
હા એકદમ આવે છેો બરોબર મારો આવે છે ને બરોબર?
યસ યસ આવે છે કેમ છો તમે ઘરે બધા મજામાં?
બસ બધા એકદમ મજામાં તમે કેમ છો બોલો બહુ દિવસે ફોન કર્યો.
હા જોઓ બસ અમે બધા મજામાં. ને મેં કીધું લાવ બહુ દિવસ થી વાત નથી થઈ. તો એક વખત જરા વાત કરી લઈએ તો એ બાને આપણેે પણ મળી લઈશું. અને બીજું એકે આપડે અમે લોકો છે ને બહાર જવાનું મતલબ થોડુંક ફરવા જવાનું વિચાર છે જાત્રા એને બધે બે ત્રણ સ્થળો જોવા માટે. તો મેં કીધું તમે હમણાં વચ્ચે ગયા તા તો જરાક તમને હું પૂછા કરું કે તમે પક. બધું કેવી રીતે કેટલા દિવસ પેલા થી બધું આ મતલ પ્લાનિંગ. કરો છો કે પેકિંગ કરો છો કે. શું કરો છો એમ તો જરાક ખ્યાલ આવે તો મારે શું છોકરાઓ નાના છે. તો એઈ પ્રમાણે ઠંડીની સિઝન બી છે તો શું લઈ જાાવ. ન લઈ જાવ તો એ બાબતમાં જરાક વિસ્તારૂ પૂર્વક. કયો તો જરા મામારું કામ થોડું ઈઝી થઈ જશે.
હ. હા ચોક્કસ એટલે અમે જે જગ્યાએ ગયા હતા ને ત્યાં ઠંડી તો બહુ જ વધારે હતી. એટલે અમારે બહ પહેલેથી બધી તૈયારીઓ ચાલુ કરી દેવી પડી હતી. કારણ કે આપણે જે વિસ્તારમાં રહીએ છ છેએ ત્યાં એટલી બધી ઠંડી નથી પડતી કે. આપણે એકદમ સારા એ જાતના એવા સ્વેટર ને જેકેટ ને એવું બધું લઈએ. તો મહિના પહેલાથી અમે એની ખરીદી ને બધું શરૂ કરી દીધું હતું.
કે ક્યાં સુું મળે ને એ બધી અમુક દુકાનો ની ને બધું પૂછી લીધું. તું તું. તો એ સૌથી વધારે જો તમે ઠંડી વાળી જગ્યાએ જતા હો. તો સૌથી પહેલા તો તમારે તપાસી લેવું જોઈએ. કે ત્યાં કેટલા ડિગ્રી સુધી ટેમ્પરેચર ડાઉન જાય છે. તો એના પ્રમાણે તમારે કપડાં લેવા પડે કારણ કે. ઘણી જગ્યાએ ઝીરો ડિગ્રી સુધીનું તાપમાન થઈ જતું હોય કે બહુ બરફ પડતો હોય.
તો પછી આપણેે એ પ્રમાણે લેવું પડે અને કા તો પછી માઇનસ. ફાઇવ સુધી તમે ડી કેથલોન કેનું નામ સાંભળ્યું હશે તો ત્યાં માઇનસ ફાઇવ માઇનસ ટેન. તમે જેવી જગ્યાએ જાઓ એ પ્રમાણેના કપડા મળતા હોય. તો એ રીતે તમારે ધ્યાન રાખીને કપડાં ની પસંદગી કરવી પડે.
બરાબર બહુ જ સરસ તો વાત તો સાચી છે. હા તમે જે ડી કેથેલોન કીધું ને એનું નામ મેં સાંભળ્યું છે. અને એમાં હા હું મતલબ ઠંડીની સિઝન ના કપડા કે. સ્વેટર કે એવું બધું મેં નથી લીધું ત્યાંથી ક્યારે. બટ એમને એમ છોકરાઓનું સ્પોર્ટ્સ નું કઈ રમવા કરવાના બેટ ને ક્રિકેટના બેટ ને આવું બધું. ત્યાંથી અમે લોકો લેતા હોઈએ છીએ તો હવે સારું થયું તમે મને કીધું. તો હવે એ પ્રમાણે હું આગળ ત્યાંથી જ પછી ખરીદી કરીશ પણ મને હજી એક વાત. પૂછવી છે કે આપણેે જ્યાં જતા હોઈએ. તો ત્યાં બધે આમ ભાડે પણ બધા કપડાં મળતા હોય છે મેં એવું સાંભળ્યું છે. કે હવે જેવી રીતે કે હું અહિયાં જાઉં છું આપડે કેવાય ને. કુલ્લુ મનાલી તો કુલ્લુ મનાલી માં ત્યાં બધા ગમ બુટ અને એવા મોટા. જાડા જાઝંડાા સ્વેટર. ને એવા વિન્ડ શીટર જેવા બધા મળતા હોય છે તો ત્યાંથી લેવા સારા ન પડે અહં થી લઈ જવાના બદલે.
અ જો તમે જે ગમ શૂઝ ની વાત કરી ને એ તો તમારે જે તે જગ્યા જાઓ. ત્યાંથી જ લેવા પડે. કારણ કે એ બધું ઉઊંચકીને લઈ જવું ને આપડો ખોટો સામાન વધારવાનો કોઈ મતલબ. નથી તો ગમ શૂઝ તો ત્યાંથી જ લેવાના પણ. આ બધું જેકેટ ને સ્વેટર ને એના માટે હું તમને કહીશ કે તો આપણેે પોતાનું રાખવું જ પડે કારણ કે ત્યાં કેટલી ઠંડી પડે છે કે આપડણે કેટલી ઠંડી સહન કરી શકીશું એ. આપણને જ ખબર હોય તો શું થોડુંક થર્મલ લઈ લઈએ આપણે. ઉપર ને નીચેનું બંને કે પછી આ હાથના પગના મોજા એવા સારી ક્વોલિટી એના આવતા હોય છે કે ઘણા ને એવું થતું હોય કે ઠંડીમાં એવી જગ્યાએ જાય તો પગ એકદમ ઠંડા થી જાય કે હાથ એકદમ આમ ઠંડા થઈ જાય આમ આંગડા થી જ જાય ને એવું તો શું તમે સારી જાતના મોજા હાથના ને પગના લઈ લો ને તો એ તમારા માટે બહુ સારું રે એવી જગ્યાએ જતા પેલા
અને જો એ જ સારી ક્વોલિટી ના હોય પછી ગમ શુધ ભલે ને તમે ત્યાં જે પણ ભાડેથી મળતા હોય એ લઈ લો કારણ કે એ બધી ખરીદી કરવાનો કોઈ મતલબ નથી કારણ કે એના પછી ફરીને આયા પછી આપણને એ બધી વસ્તુ અહિયાં તો કઈ કામ આવવાની નથી પાછા આવીને તો સ્વેટર છે કે પછી થર્મલ છે એ બધું લઈ લેવાનું અને ગમ શૂઝ કે પછી જે ઓવરકોટ એ લોકો આપતા હોય છે. જો તમને વધારે ઠંડી લાગે જે તમારા પોતાના ગરમ કપડાં લીધેલા હોય પછી એ તમને એવું લાગે કે હજી મને ઠંડી લાગે છે તો પછી ત્યાંથી કોઈ એવી રીતે ઓવરકોટ ને લઈ લો તો એ વધારે સારું રહેે અને ખાસ કરીને માથા નું અને કાન નું ધ્યાન રાખવું જરૂરી છે તો એના માટે તમે એવી કોઈ ટોપી લઈ લો હ ઉની કે કેવી રીતે અને એક સારું મફ રાખો કે આપણને ગળા ને ને એને પણ પ્રોટેક્શન મળી રહે તો આ બધી થોડી થોડી તૈયારી તો કરીને જ જવી પડે. કારણ કે ક્યાં જઈશું ને ત્યાં કઈ ક્વોલિટી નું મળે છે આપણને ખબર નથી. તો આપણે પેલેથી આ વસ્તુનું ધ્યાન તો રાખવું જ પડે.
બરાબર બહુ જ સરસ તમે મને માહિતી આપી અને હજી જરાક મને એ બી કયો કે હવે જેવી રીતે કે આપણે સ્ત્રી છીએ બરાબર તો આપણે આ આપણી માટે જે ઓલું પેન્ટની નીચે કઈ એવું લેગિંગ જેવું બી પહેરવાનું થર્મલ જેવું આવે છે ખરું અને જેન્સ નું તો મેં જોયું છે કારણ કે મેં મારા છોકરાઓ માટે લીધેલા છે. તો મને એમ થયું કે આ લેડીઝ નું બી આવે છે કે નહી તમને બી એક વાર પૂછું કે તમે લીધું હતું કે શું એમ.
ના એ તો આવે જ છે કારણ કે લેડીઝ અને જેન્ટસ બંને નુ આવે છે. અ થર્મલમાં તમે જો ઉપરનું લેવું હોય તો તમને બે ત્રણ ઓપ્શન મળે. ઓકે સ્લીવલેસ સાવ તમારે અંદર પહેરવું હોય તો સ્લીવલેસ હોય કે પછી પોણિયા બાય નું હોય કે એકદમ અ ફૂલભાઈ નુ હોય ને એ તમારા ઉપર છે કે તમારે કઈ રીતનું અંદર પહેરવું છે એના ઉપર અને બોટમમાં પણ ઓપ્શન આવતા હોય છે કે હાફ મળે કે તમને ફૂલ મળે. કે લેગિન્સ ટાઈપ નું મળે તો એ તો પણ સારી ક્વોલિટીના જ તમારે લેવા પડે કારણ કે ઘણી બધી કંપનીઓના મેં જોયું છે કે ખાલી થર્મલ એવું લખી દેતા હોય છે. પણ જયારે પહેરીયે ને તો આપણને એવું લાગે કે સાવ સાદું બનિયાન પહેર્યું હોય ને એ ટાઈપ ને એવ નુ ફિલિંગ આવે તો એવી વસ્તુ તો જયારે વધારે પડતી ઠંડી વાળા પ્રદેશમાં તમે જાઓ તો એ કઈ ઠંડી રોકતી નથી. એ ખાલી નામ પૂરતું છે થર્મલ હોય છે. તો એ પણ ખાસ ધ્યાન રાખીને એની ખરીદી કરવાની કે આ કેવી ક્વોલિટીનું છે. કારણ કે અમુક જે બેસિક કંપનીઓ છે એ લોકોના થર્મલ મળતા હોય છે. પણ એ આપડે આવી રીતે ગુજરાતમાં અને એમાં જ્યાં ઓછી ઠંડી પડતી હોય એવી જગ્યાએ એવા થર્મલ ચાલે પણ જયારે તમે બહાર જાઓ છો આવી જગ્યાએ તો પછી એના માટે તમારે સારી ક્વોલિટી જ જોવી પડે.
બરાબર બરાબર સરસ ત્યારે હવે હું પણ એવી રીતે જ મતલબ તમે તમને છે ને જયારે સમય હોય ને ત્યારે તમે મને જરા એ કંપનીના નામ બી તમને ખ્યાલ હોય ને તો મને લખીને મોકલાવી નાખજો અને બીજું મને હજી એક એવું જાણવું હતું કે આમ આપણું પેકિંગ જેવી છે હવે આજકાલ આપણું સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ પર કેવા જુદા જુદા બધા રીલ્સો આવતા હોય છે વિડીયો આવતા હોય છે કે જેમાં એ લોકો આપણે સુટ કેસ આપણે જે બેગ પેક કરીએ ને એમાં આપડણે નોર્મલ કેવી રીતે કરીએ કે બેગને આમ ખોલી અને એક એક બધી વસ્તુ એમાં ગો વી બરાબર પણ મેં છે ને એવું જોયું છે કે બેગને આડી નહી રાખવાની. બેગ ને ઉઊભી રાખવાની અને એ રીતે તમે આમ થપ્પીમાં ગોઠવવાના કપડા. તો એવી રીતે ઈ લોકો એમ કે છે કે આવી રીતે ગોઠવવાથી છે ને એ તમારું સામાન વધારે એમાં આવે છે હવે સમજી લો કે તમને અગર પચીસ કપડા નાખવા છે તો તમે આડી રીતે નાખશો ને તો તમારા માન સત્તર અઢાર કપડાં આવશે પણ અગર બેગ ઊભી કરીને તમે આમ ગોઠવશો ને થપ્પીમાં એક ઉપર એક આમ જેમ ચોપડા કેમ ગોઠવીએ એવી રીતે ખાનાની જેમ તો તમારું આરામ થી પચીસ શું સત્યાવીસ અઠાવીસ કપડાં તમારા આવી જશે એમાં તો એવું ક્યારે તમે ટ્રાય કર્યું છે ખરું કે તમે મતલબ જોયું છે એવું કઈ રીલ
હા મેં તમે કીધું એ પ્રમાણે રીલ તો મેં પણ જોઈ તી કે આમ બેગ ઊભી કરી ને પછી ટી શર્ટ ની થપી ને પેન્ટ ની થપી ને બધું પછી એક મુકતા જાય તો ત્યારે એ રીલ જોઈને મને પણ થયું કે અરે બાપ આપ આમાં તો કેટલો બધો સામાન આવીઈ જાય છે કારણ કે આપણે જે આડુ રાખતા હોઈએ છે. તો એમાં આટલા બધા કપડા તો એક ઉપર એક નથી આવી શકતા. અને બીજું પણ પણ મને એમાં એવું થાય કે આપડે તો શૂઝ છે કે સ્લીપ. ઉપર છે કે એવું બધું પણ એમાં મુકતા હોઈએ. છે તો જો આમ ઊભું કરીએ તો પછી એ બધું ક્યાં રાખવાનું એક એનો પણ સવાલ આવે. અને ખાસ કરીને એ એ ટાઈપની બેગ હોય ને કે એમાં એક જ પાર્ટિશન હોય. તો એ વસ્તુ વધારે સારી ર કે તમે. બેગને ઉઊભી રાખીને બધું મૂકો. પણ જનરલી હવે આપણી પાસે કેવી બેગ હોય છે કે વચ્ચે થી ખુલે. કે બે બાજુ આપણને અ સામાન રાખવાની જગ્યા મળે. તો પછી એમાં ઉભું રાખીએ ને તો આપડા ઘણા બધા કપડાં હોય કે સપોઝ તમે માની લો કે જીન્સ. ના કપડા છે કે આપડા હસબન્ડ ના કપડા હોય તેમના શર્ટ હોય કે એ બધું હોય. તે ઊભું રાખીએ ને તો આપણે જેની ઇસ્ત્રી કરેલી હોય એ ખરાબ થઈ જાય. તો મને એવું લાગે છે કે ટી શર્ટ છે કે લેંગા છે કે એવી બધી વસ્તુઓ માટે આમ ઉભું રાખે. ને વધારે વસ્તુઓ રાખી શકાય પણ જે ઇસ્ત્રી વાળા છે. અને જે થોડાક મોટા કપડાં છે તો એના માટે તો આડું રાખીએ તો જ બરાબર રહે નહીતર તો. બધું ઈસ્ત્રી ને ખરાબ થઈ જાય એની.
બરાબર અચ્છા સારું છે તમે કીધું તો હવે એક વખત એવા કઈ લેંગા અને ટી શર્ટ. એવું હશે ને બધા નાના નાના છોકરાઓ ના કપડા એ બધું આવી રીતે ઉઊભા કરીને. ટ્રાય કરીશ બાકી અમારા બધાના આડા રાખીશ બીજું શું. અને બીજું હજી પણ એક મને વસ્તુ. તું જાણવી હતી કે મારી એક બીજી બેનપણી ગઈ હતી ને. તો એ મને એમ કેતી હતી કે પણ એ લોકો તો શું છે કે એ લોકો અ પંજાબી છે ને બીજા બધા અલગ કાસ્ટ ના હોય. તો એ લોકો શું દારૂનું સેવન કરતા હોય પણ હવે આપણેે તો ગુજરાત લગભગ તો કોઈ નથી જ કરતું પણ અમુક કરે બી હોય તો ઠીક છે પણ આપ. કપડામાં જે નથી કરતું હવે જેવી રીતે કે અમે નથી લેતા. મારા હસબેન્ડ કે હું કે એવી રીતે તો પછી આપડે આવી ઠંડીમાં. ત્યાં મેં એવું સાંભળ્યું છે કે એક ડોક્ટર્સ બ્રેાન્ડડી કરીને આવે. જે તમે ભલે પીવો નહી પણ તમે એની. કેવાય ને કે હાથ પગમાંબી જરાક મસાજ કરો ને આમ લોણ કરીએ ને તો એનાથી પણ તમને ઠંડકમાં રાહત મળે છે તો એવું કઈ તમે વિચાર્યું છે કે જોયું છે કે પછી કરી જોયું છે એવું કઈ સાંભળ્યું છે તમે ક્યારે?
હા એ વસ્તુ મેં સાંભળી તો છે પણ સાચું કહું તો અમે ક્યારેય એ ટ્રાય નથી કર્યું. પણ ઘણી બધી જગ્યાએ મેં વાંચ્યું છે અને જોયું પણ છે કે લોકો હાથ પગમાં આમ ઘસી લેતા હોય કે જેનાથી શરીરમાં થોડો ગરમાવો રે. અને પણ તમારી વાત સાચી છે કે જનરલી ગુજરાતીઓ દારૂનું સેવન નથી કરતા. તો એ વસ્તુ માટે અ જેમ કે કાશ્મીરમાં તમે સાંભળ્યું હશે કે ગરમ ગરમ કાવો મળે.
કે એમાં બધા મસાલા નાખેલા હોય તત્યાંના લોકલ ને તો એ ગરમીમાં બઉ તમને એનાથી ખાવો પીવો તો બહુ સારું રે. તો એના બદલે તમે આ બધા ઓપ્શન પણ વિચારી શકો. કે કોઈ પણ ગરમ પીણું લો કે બ્લેક કોફી છે કે આવી રીતે કાવો છે કે મસાલા વાળી ચા છે. એ બધું આપડણે વિચારી શકીએ એના ઓપ્શનમાં અને હું તો આવી રીતે જનરલી જય્યારે જતા હોઈએ અને થોડું હાત પગમાં ઘરમાંવો રે એના માટે વિકસ કે પછી આ નીલગીરી નું તેલ જે આવે ને એ પસંદ કરતી હોઉ છું. કે થોડુંક હાથપકમાં ઘસી ને પછી તમે મોજા ને પહેરી લો ને તો એનાથી પણ ગરમાવો સારો રહેતો હોય છે.
બરાબર બરાબર બહુ જ સરસ માહિતી આપી તમે એ ચોક્કસ થી હવે હું બી એવું જ કરીશ કે વિક્સ ને બામ ને બધું ભેગું જ લઈ જઈશ. એટલે ક્યારે બી એવું કઈ જરા બી વાંધો આવે એવું લાગે ને તો પછી વપરાય શકાય. બરાબર. ચાલો ત્યારે તમારી સાથે વાત કરીને ખુબ મજા પડી અને તમારો ખુબ ખુબ ધન્યવાદ આવજો.
ચલોો ત્યારે આવજો.